હાલો
હલો. જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ. કેમ છો મજામાં?
બસ મજામાં.
સુ કર
શું કરતાતા? હા બેઠાતા. કીધું ચલો તારી યાદ આવી તો કીધું ફોન લગાવું વાત કરી લવ કીધું.
બરોબર હું બી લેતીતી જ. કીધું આ બધા મોસમ એવું ને વરસાદ પડે એવો છેને તે કીધું ઊંઘ આવતીતી તે કીધુ કોકને ફોન આવે તો વાત થાય સરસ ન જગ્યા અત્યારે ઊંઘ આવી ગ્યું હોત.
હા આળસ થાયને વરસાદ આવે એટલે ઠંડુ હોય એટલે પછી ઊંઘ આવી જાય.
હા હા. પછી શું દિવાળીની તૈયારી શું કેવી ચાલે છે? ત્યાં કને? આવશે દિવાળી એટલે તૈયારી નહી કરવી પડે?
હૌ કરીએ ને દિવાળી આવે એટલે તો ઘણી હોય ને બધી હવે આ વરસાદ ચોમાસું પૂરું થાય એટલે પછી ભાદરવામાં તૈયારીયુ કરવાનું પેલું સુકવાનુંન બધા ગાદલા ગોદડાને બધું સુકવાનું બધા ઘરને બધુ સાફ સફાઈ કરવાની એ બધું
એ તમે ગાદલાને બધું તમે ગાદલાને બધું સુકાવો તમે એમ?
હા. સુકાવીએ ને પછી ભેજવાળું વાતાવરણ હોય એટલે પછી સ્મેલ આવે ને. અલગથી જ. એટલે તડકામાં થોડું સુકવી દઈએ તો પછી જતી રે સ્મેલ એમ.
હા. તમારે તાં આંગણ છે ને એટલે તમે હુકાવી હકો. અમાર ત્યાં એવું કશું નથી. તો અમે તો હુકાવી જ ના હકીએ.
ઓ હા બરોબાર છે ફ્લેટવાળાને આજ ઉપાધી હોય. ફ્લેટમાં રેતા હોય ને તોપણ
હા. ના અમાર તો ડાયરેક્ટ રોડ જ આવી જાય. એટલે બધાજાવ કરે એટલે એમને આંગણું જ નથી. ડાયરેક જ
હ હા. ના મારા આંગણ છે. અમે ધાબા ઉપર સુક સુકવી દઈએે થોડું આગળ તડકો આવે એટલે પછી સુકવી દઈએ.
બરોબર. અમારે તો છે બહુ સારા. ગોદરા તો ત્રીસેક ગોદરા હે એટલા બધાં ને ગાદલાંય તો દસ બાર ગાદલા. કે જગ્યા જોવે ને સુકાવાની
હા. મોટું ફેમિલી હોય જોઈએ ને બધું. હોય ને વસ્તુ બધું એટલે સુકવવાની ઉપાદી હોય તારે. ચોમાસું આવે એને બધું ભેજવાળુ હોય ને આખું ઘર પણ સ્મેલ મારતું થાય કે ચલ તડકો નીકળ્યો. તો બારી બારણાં ખોલી દઈએ ને તો સુકાઈને સ્મેલ થતી રે બધી
હા એ હા એ વાત સાચી પેલું એ કામ થાય પછી બ ધુ ઘરની સફાઈનું કામ ચાલુ થાય. તો એય કેટલાય દિવસ લાગી જાય એક એક ખૂણો આપે હા, એક-એક ખૂણો સાફ કરીએ એટલે બધું ઉતારવું પડે આપણે.
હા તો લાકડાનું ફર્નિચર હોય તો એમાં જીવાત પણ હોય. ઝીણી-ઝીણી આમ બધું કાઢવા માટે બધું સાફ સાફ-સફાઈ કરવી પડે એ તો.
હમ્મ. અમારે એટલે લાકડાનું ફર્નિ
જીવાત હોય, કાગળિયા હોય કોઈ બી.
હા. એ વાત સાચી છે. અમારે તો એમ જ-એમ જ છે એટલે કોટ માળીયા એટલે એમ કે એનામાં તો એમ જ રાખીએ પછી ચાદર ઢાંકી દઈએ, એટલે અમારે બહુ મહેનત થાય. બધી વસ્તુ. ને આમ પેલા સોકશ બધા કરેલા હોય ને બધું કબાટ ને તો ઓ છું થાય મહેનત. આ તો પછી, હા. ફર્નિચર હોય ને તો ઓછું મેલું થાય બધું. આ તો પછી બધા હવે પહેલાં હા. ચાદરો બધી આ તે બધી ખસેડવી પડે એમ, પછી સાફ કરે, એટલે વા તો બહું ગંદુ થાય બધું. પણ એ છે કે દિવાળીમાં તે બધું સાફ-સફાઈ કરે એટલે બે દિવસ કેટલું મસ્ત લાગે, એમ થાય, કે એકદમ પોઝિટિવ એમ બધાં આમ ઘર આખું મસ્ત દેખાય એમ થાય.
હા. હલકું-હલકું જેવું લાગે. ઘર આપણે સાફ સફાઈ કરીએ ને એટલે એમ થાય, કે હા ચલ મજા આવી ગઈ આમ. એ ટાઈપ નું લાગે આખું, હ હવા ઉજાસ લાગે એમ.
હા. હવે બધા કે અમે બધા તહેવારોમાં કરીએ, પણ ખબર નહીં દિવાળીમાં જે સાફ-સફાઈ કરીએ ને તેની આખી અલગ જ રોનક હોય.
હમ્મ. એટલે શું બધા જ કરતા હોય. એટલે બધા કરતા એટલે મજા આવે, એક બીજાન જોઈ-જોઈન સાફ-સફાઈ, ચલો હું એ કર દઉં ફટફટે, એમનાથી મોર થઈ જાય, મારું પણ સારું થઈ જાય ઘર. એવું હોય ને? એ તે ખુશી એની હોય બધ ધી એ. હા તાવ-બાવ આવતો હતો કે આપણે એવું લાગે નહીં, કે હા શરીર દુખાય છે. એવું કશું આપણું નહીં, કે બસ આપણે સાફ-સફાઈ કરવામાં જ રહેલ રહીએ આપણે. ફટાફટ પતી જાય આપણે એમ. હમ્મ.
અમે બી એજ કરીએ. પહેલાં સાફ કર લીએ, પછી બધ ધું આવ રસોઇ બનાવવાનું ચાલુ થાય.
હા. તો દિવાળી પર તમે કોઈ વાનગી એમ નહીં, વાનગી કંઈ બનાવો તમે એમ કે કોઈ નવી આઈટમ કશું બનાવો એમ?
હા બનાવીએે ને. સ્વીટમાં તો જો પહેલા એક મોહનથાળ બનાઈએે. એ પછી ઘુઘરા આવે ખબર? મીઠા ઘુઘરા? હા એ બનાવે. પછી પેપર પૌવા, ફરારી ચેવડો બનાવીએ.
કે
પહેલાં નાઈલોનના પૌવ નાયલોન પવા-પૌવા આવે ને?
હા નાઈલોનના. હા બરોબર. હા. એનોઈ ચેવડો બનાવતા હશો તમે? અચ્છા.
પછી એ નિમકીન બનાઈએ મેદાની. ખારી પુરી.
હા બરોબર. જીરા વાળી બનાવોને મેંદાવાળી?
હા જીરા હા. ને પછી આ ઘણા લોકો ઘઉં ના પાપડ બનાવે. મસાલા વાળા પાપડ, લસણ વાળા. હા. ઘઉંના લોટના. હા. ઘઉંના લોટના એમ મામ મમ્મી કે મારા બાર જોડે શીખી છું. એ ઉમા બનાવતા ને લસણ લસણ સન ને લીલા મરચા નાખીને હા પુડી બનાવે.
હા હા પૂડી બનાવે હા હા.
હા તો ઈ પાતળી પાતળી હા મસલ હા સરસ લાગે.
અને મીઠા શકરપારા હશે ને પહેલા ગોર
હા મીઠાઈ હા એને એ નથી બનાવતા પેલા એ બનાવતા હવે નથી બનાવ
હા એ પણ સારા લાગે.
હા એ છે પણ મને આવડતા નથી બનાવતા એટલે એમ કે આખા ન સારા નથી બનતા માર જોડે એટલે નથી બનાવતી કે પછી હવે બારથી વળી આવે ને. હમ કાજુકતરી આવે એટલે પછી વાંધો ના આવે. અ બે સ્વીટ ત્રણ સ્વીટ થઈ જાય ઘરમાં. તમે બનાવો છ
હ એવું તે લાવે છોકરા કંઈક લાવે. મને તો કઈ ફાવતું નથી એટલે નથી બનાવતા મને. આવડે બનાવતા પણ ખાય નહી તો શું કરવાનું પછી હું એકલી ખાવું એવું લાગે પછી. શરીર વધી જાય. એટલે નથી બનાવતા. પણ છોકરાને જે જોઈ એ ને તૈયાર પછી લાવી દે થોડું ઘણું જે જોઈએ એવું બનાઈએ તો બનાવતા જોઈએ આપડે બધું તીખી, મીઠી ને બધી ખારી બધી હા ને પેલો મકાઈનો ચેવડો બનાવીએ મમરા નાખીને એ મસ્ત લાગેને અંદર.
મકાઈ વાળો એ મસ્ત લાગે એટલે હું તો એ ડબો ભરી જ દઉ મોટો. એટલે આખો દિવસ તો એ ખાય એટલે એ તો કોઈ તકલીફ થાય જ નહી શરીરને હલકો ફુલકો નસ્તો હોય તો. મમરાવાળા ને એતો. એટલે બધાને ભાવે એ એટલે.
ને ગાંઠિયા ને બધું હોય ને. હવે બે ત્રણ દિવસ દોડાદોડ જ હોય. ગાંઠીયા બનાવે બધા. ને તમને બનાવો છો? ગાંઠીયા બનાવતાં આવડે?
આ નથી આવડતા મને ગઠિયા બનાવતા અમે ત્યાર જ લાઈ દઈએ હોવ. એ સંચો જોઈએ ને પાછો એનો બનાવવા માટે. મશીન જોએ ને એના સંચો એ નથી ઘરે એટલે પછી
હમ્મ હમ્મ બરોબર.
એટલે પછી ખાઇ નઈ છોકરાઓ પછી ચાર જણાતા હોઈએ ઘર માં.
હા એમ હા એ વાત સાચી. હા આમાંરે બધું તો ખવાઈ જાય કારણ કે મો મોટી ફૅમિલી રીન.
એટલે બનાવતા બધું. હવે નથ બનાવતા. હમ અ
ના આમાં તો મોટી ફેમિલી છે એટલે અમને બધું બનાવીયે મજા આવે છોકરાઓને ખાવા. પછી શું કપડાને લઈ લીધા કે હજી બાકી લે હા હા ઈહે શું કપડા ને કપડાને લેવાય ગયા બાકી હે?
ના ના બાકી છે હજી તો. આ લેવા જવાના રે હજી તો હા એમ થાય કે દીવાળી આવે ને પેલા એ હવે લઈશું દિવાળી આવેને પેલા લઈ લઈએે ને પછી શું બજારમાં છે ને ગીરદી બહુ હોય. એટલે વેલુ લઈને મુકી દેવું અવે. આ ચમાસું જાય ને એટલે લઈન મૂકી દેવું હવે બધું એ. ફટફટ
તમે તો અ અમારે અહિયાં તો બધા શું કરે ખબર હે. આ જે પેલી સિઝન હોય ને શ્રાધમાં
ત્યારે બધા ના લે કોઈ, ને ત્યારે બધું સસ્તાં અ સરસ અ સરસ મલે બધું. તે બધું શ્રાદ્ધમાં બધું લઈલે. ભીડ એ ઓછી હોય બધી માર્કેટમાં. હા ઘણા લોકો અમારે અહીયા તો કિંમત કરે અસલ. શ્રાદ્ધ આવે ને ત્યારે બધું શોપીંગ કરી લે, પછી તો શ્રાધ જાય એટલે નોરતા ચાલ ટાઈમ પર નીકળાય જ નહીં.
ના ભઈ, નવરાત્રી આવે નવરાત્રીની શોપિંગ હોય પછી એ બધી વસ્તુઓ આવે બધી. ચણીયાચોરી ની જ જોય બધી ખાસ તો.
ત્યાં દિવાળીની શોપિંગ બધા શ્રાધ ટાણે કરીલે હાર લાવે ને ત્યારે કપડાને બધું અમે તો તે જ હા હા તે એવીતે જ કરવાનુ અમે તો અત્યારે જ લઈ લે હવે શ્રાધ આવશે એટલે બધાં છોકરા ના કપડાં અને અમારા કપડા બધા ત્યારે લઈ લે. એ પછી જેન્સ લોકોને જયારે લેવા હોય ત્યારે લે કપડા. પછી કઈ ટેન્શન જ નહી ને એટલા માટે. તમે બી એમજ કરજો.
હાવ લઈ લે વિચારે એવું કરેલું જ છે એવુ. મેતો દિવાળી પણ નથી જવું લેવા બહુ ભીડ હોય ને મજા પણ નથી આવતી ને બ્લાઉઝ સીવાના ને બવ જે થાય પેલો ભીડ હોય બારાપી આપતા નથી. હા, અને ઘરે સીવીએ તો ટાઈમ નથી હોતો.
પછી ટાઈમને આપણેના ચડે, સફાઈ કરવીને બધું રસોઈ બનાવવાની દસ જણ ટાઈમ જ ના જાય, પછી આ પંદરિવસ માં આપણે બધું બ્લાઉઝ સીવાય જાય ને બધું આપણ ને સાઈક સાડી ને એટલે પોલ બીડિંગને બધું કરવાનું હોય.
હા, પછી થાક લાગેને થાકી જવાઈ, પછી મજા નથી આવતી એમ.
હા, એ તો છે જ. પછી આપણે પાર્લરમાં જવાનું થાય. બધું સાફ સુફ કરી લઈએ એટલે એ જરૂરી એ હ ધડા દોડ હ, એક દિવસનું બધાએ તો બાપરે એમ થાય કેતા ચાલી ચાલી થાકી જઈએ, પછી તો ને પછી કઈ નય ટાઈ ટાઈ ફીસ થઈ જઈએ દિવાળી પતે એટલે ફટાકડાની ફટાકડા લેવાનું બાકી એ
થાકી જવાય તો
હા, એન દિવાળીની ગણતરીમાં ફટાકડા તો રહી જ ગયા. ફટાકડા નઈ લેવાના?
ફટાકડા લેવાના.
ફટાકડાએ તો એ કેટલા મોંંગા આવે. ફટાકડા
હા, માર બાબાને બવ શોખ બહુ ફોડે. મોટા મોટા જ લાવે બોમ બધા
હા, એજ કરે અમારે બી બહુ લાવે ફટાકડા બધા. એ બી જરૂરી હ ફટાકડા, ફટાકડા વગર દિવાળી જ ના થાય.
છોકરા હોય એટલે શોખ હોય, તો પછી મોટા થાય પછી શોખ ના હોય જતો રે બધો. ધ ન એટલે છૂટ જ આપીએ કે તમાર જે કરવું હોય તે કરવાનું શોક દેવના તારે
એ પછી કોળિયા લાવવાના નહી. કોળિયા બધા કેવા મસ્ત મસ્ત મલે કલર કલરનના બધા ડિઝાઇન વાળા
હા, બીજા મજા એમ થાય, આ લઈ કે તે લઈ એમ થાય એવું થાય.
આ દિવાળી આવે એટલે કેટલું વસ્તુ લેવાની હોય એમ થાય કે આપણે એ દિવાળીને ચોપડા પૂજનના સામાન, ધનતેરસનું અલગ બધું, દિવાળીની અલગ તો બધું તૈયારી બહુ જ તૈયારી
બોવ દોડાદોડ હોય છે એ વખતે તો આમ. તારે તૈયારી કરવાની હોયબધી રોજ રોજ પૂજા કરવાની એટલે બધી આ તે લીંબુ મરચું ડુચા બાંધવાના પેલું કરવાનું બધું એ ઘરમાં
હા, સાચી વાત છે. હ ચાલો તાર કરીએ બધું કામ દિવાળીનું એ પછી ટાઈમ જ નહી મળે બધા તહેવાર ચાલુ થશે, એટલે દીકરી પછી જું શેને શેને તૈયારી ચાલુ કરવાની કીધું એટલા માટે ફોન કર્યો હતો.
બધું થશે એટલે બધી દોડા દોડે જ બધું સાચે હા ચાલો હોવ ઓકે.
બંધ જ થઈ જાય.